હું મજામાં છું તમે કેમ
હું પણ મજામાં છું ઘરે બધું વ્યવસ્થિત છે
હા હા અત્યારે તો ઘરે બધા જ મજામાં છે ઘણા દિવસો થઈ ગયા તો વિચારયો તમારી સાથે કોઈ નાના ટોપિક પર ચર્ચા કરી લઈએ શું કેવું તમારું
હા તો સાચી વાત કઈ તો ચાલો આજે આપણે ઓનલાઈન શોપિંગ કા તો પછી ઓનલાન ઓફલાઈન શોપિંગ વિશે વાત કરીએ કેવો વિચાર છે મારો
હા ખૂબ જ સરસ ટોપિક છે અત્યારે તો જોઓને ઘણા લોકો ઓન ઓનલાઇન શોપિંગ પ્રિફર કરે છે તો ઘણા ઓફલાઈન
હા એ તો છે પણ હું તો ઓફલાઈન શોપિંગમાં મજા પણ હું તો ઓનલાઈન શોપિંગ પ્રિફર વધારે કરું છું બટ ઓફલાઈન શોપિંગમાં પણ મજા આવે છે
એ વાત તો તમે સાચી કહી ઓનલાઈન શોપિંગ પણ અત્યારે ઘણું ટ્રેન્ડમાં છે પણ જે ઓફલાઈન શોપિંગની તો મજા જ અલગ હોય છે દુકાને જઈને વસ્તુને જોઈને ખરીદવી એનો એક અલગ જ આનંદ છે.
હા સાચું ક્યું તમે પણ ઓનલાઈન શોપિંગમાં વેરાયટી બહુ હોય છે એક જ વસ્તુના માટે ઘણા ઓપ્શન મળી જાય છે આપણ ને
સાચું છે પણ ઓનલાઈનમાં ક્વોલિટી વિશે અમુક વાર આપણને ડાઉટ રહે છે કે જેવું ફોટામાં આપણને દેખાય છે એવું રિયલમાં હોતું નથી
હા ક્યારેક એવું થાય છે પણ રિવ્યુઝ વાચી અ વાંચીએ તો આઈડિયા આવી જાય છે
હા એ તો ખરું પણ અમુક વાર જોને ઓનલાઈન મંગા જોઈએ એવું અલગ હોય અને જ્યારે આવીએ ત્યારે એની ક્વલિટી આપણને ગમતી નથી જ્યારે ઓફલાઈનમાં તો આપણને વસ્તુ ટચ કરીને ટ્રાય પણ કરી શકી છી અને પછી ખરીદવાનો ઓપ્શન મળે છે ખાસ કરીને કપડા માટે તો ઓફલાઈન જ બેસ્ટ છે એવું હું માનું છું
હા તમે સાચું કહ્યું પણ ઓનલાઈનમાં રિટર્ન પોલિસી હોય છે ગમતું ન હોય તો પાછું રિટર્ન કરી શકાય છે એ પણ સાચું છે પણ ક્યારેક છે ને રિફંડ પ્રોસેસ થોડો લાંબો થઈ જાય છે
એ તો છે પણ એ વસ્તુ તો ખરી તમારી હા કે ઓનલાઈન શોપિંગમાં ટાઈમ ઓન ટાઈમ ઘણો બચી જાય છે ટ્રાફિકમાં જઈને આ અત્યારે તો જેમ કે ગરમીની મોસમ છે તો આવા ભળભડતા તડકામાં જઈને ઓફલાઈન શોપિંગ કરવી તો ભારે પડી જાય
સાચું કહયું ઓફલાઈન પણ ઓફલાઈન શોપિંગમાં આઉટિંગ પણ થઈ જાય છે મિત્રો કે ફેમિલી સાથે જવાની મજા આવે છે
એ તો છે કે બધા સાથે જઈને શોપિંગ કરીએ તો એમની સાથે ટાઈમ પણ સ્પેન્ડ થઈ જાય અને બધા સાથે શોપિંગ કરવાની મજા પણ એટલી જ આવે
હા સાચું કયું ઓફ ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટો અને ઓફર્સ વધારે મળે છે ઓફલાઈન કરતા
હા પણ તમે જોયું જ હશે કે ઓફલાઈન સ્ટોરમાં પણ જયારે વાર તહેવાર હોય ફેસ્ટિવલ્સ હોય ત્યારે એમાં પણ ઓફર્સ આવતા જતા જ રહે છે
હા એ તો સાચું કહ્યું ઓનલાઈન શોપિંગ ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ છે જ્યારે ઓફલાઈન શોપિંગમાં ટાઈમિંગની લિમિટેશન આવી જાય છે જેમકે આ જે દુકાનો હોય તે સવારે દસ દસ વાગે થી સાંજના સાંજના નવ સાઢા નવ સુધી જ ખુલી રહી છે આપણને કઈ જોતું હોય તો આપણે એના વચ્ચે જ સામાન લેવા પડે એમાં ટાઈમિંગની લિમિટેશન આવી જાય છે
સાચી વાત છે ઓનલાઈનમાં ડિલિવરી માટે પણ વેઇટ કરવું પડે છે એ એક ડ્રોબેક છે કે આપણે હવે જોવો તમે આજે કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી તો એ તમે ત્રણ ચાર દિવસ અને અમુક વાર તો જયારે સીઝન ચાલે વાર તહેવાર ચા ત્યારે તો એક અઠવાડિયા પછી ડિલિવરી મળે છે. જ્યારે ઓફલાઈનમાં આપણે તરત જઈને તરત વસ્તુ લાવી શકીએ છે.
સાચું કયું તમેં ઓનલાઈન આ પણ આ ઓનલાઈનમાં પોસિબલ નથી.
હમ્મ, એ તો ખરી. અને ઓફલાઈનમાં જો અને આપણે બાર્ગેનિંગ પણ કરી શકીએ. જયારે ઓનલાઈનમાં એવું નથી હોતું. ઓનલાઈન શોપિંગમાં તો આપણે જે ભાવ લખ્યો હોય એ ભાવ જ ખરીદવો પડે છે.
હા સાચું કય્યું ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ નો રિસ્ક પણ વધારે હોય છે.
હા પણ અગર જો ટ્રસ્ટેડ વેબસાઈટ પરથી ખરીદીએ તો એ સેફ રહે છે અને અમુક જગ્યાએ કેશ ઓન ડિલવરીનો અવે ઓ ઓ ઓપ્શન અવેલેબલ નથી હોતું, ત્યારે આપણને થોડો ડર લાગે છે કે આપણે પ્રીપેડ કરી દઈશું. અને પછી એ વસ્તુ આપણા સુધી ના પહોંચી તો આપણી સાથે ફ્રોડ થઈ શકે છે. તો એ વસ્તુને આપણે તકેદારી પૂર્વક આપણે ઓનલાઈન શોપિંગમાં ખરીદી કરવી જોઈએ.
એ તો સાચી વાત કહી. ઓફલાઈન શોપિંગ લોકલ બિઝનેસને સપોર્ટ કરે છે અને ઓનલાઈન શોપિંગ મોટા બ્રાન્ડને પ્રમોટ કરે છે.
હા ઓફલાઈનમાં કસ્ટમર સર્વિસ આપણને ડાયરેક્ટ મળી જાય છે.
ઓનલાઈનમાં ચેટ સપોર્ટ અથવા કોલ સપોર્ટ હોય છે.
હા એ વાત તો ખરી અને ઓફલાઈન શોપિંગમાં ઇમ્પલ્સ બાઈંગ પણ થાય છે.
હા એ તો છે ઓનલાઈનમાં વિસ લિસ્ટ બનાવીને પ્લાનિંગ કરી શકાય છે.
હા ઓફલાઈનમાં ક્વોલિટી આપણે ચેક કરી શકાય છે દુકાનમાં જઈને આપણે જે પણ વસ્તુ ખરીદી હોય એની ક્વલિટી આપણે નજરો સમક્ષ આપણે ચકાસી શકીએ છીએ. જારે ઓફલાઈનમાં આ વસ્તુ અવેલેબલ નથી હોતું.
હા બરાબર. ઓનલાઈનમાં ક્પેરઝન કરવું ઈઝી પડે છે. ઓફલાઈનમાં એક્સપિરયન્સ વધારે અંગેજીંગ હોય શ્રમ લાગે છે.
એ તો છે પણ તમે જોયું હોય જયારે આપણી પાસે સમય ના હોય અને આપણે ફટાફટ શોપિંગ કરવી હોય ત્યારે ઓનલાઈન શોપિંગ આપણા માટે વધારે કમ્ફર્ટેબલ હોય છે.
એ તો તમે સાચું કીધું ઓફલાઈનમાં પછ ડિલિવરી ચાર્જસ પણ નથી લાગતા જ્યારે ઓનલાઈનમાં ડિલિવરી ચાર્જસ આપણને લાગે છે.
એ તો છે પણ તમે જોયું હશે કે ઓનલાઈનમાં પણ ફ્રી ડિલિવરી ના ઓ ફર્સ મળી જાય છે અમુક જગ્યાએ.
હા એ તો છે પણ એના માટે આપણે ઘણી બધી શોપિંગ કરવા પડશે. જેમ કે હજારની ઉપર પંદરસોની ઉપર ત્યારે આપણને ડિલિવરી ચાર્જ ફ્રી મળે છે.
એ તો છે એ વાત તમે બિલકુલ ખરી કહી આપણે ઓફલાઈન શોપિંગ કરીએ તો આપણે સોશિયલ ઇન્ટરેક્શન કરી શકીએ બધા સાથે મળીને વાતચીત કરી શકીએ.
હા સાચું કય્યું. ત્યારે ઓનલાઈન શોપિંગમાં ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ જ છે પોતાને જ પો પોતે પોતાને જ પૂછવાનું કે આ કેવું લાગશે ને કેવું નહી સામે કોઈ પર્સન તમને સમજાવવા વાળું નહી હશે. ક્યાં કપડું સારું છે, આ તમને આવી જશે. એમ કરીને.
તો તમે એકદમ ફરી વાત કહી ઓફલાઈન શોપિંગ તો પહેલાથી ચાલતો ચાલતું આવે છે કવ તો એક ટ્રેડિશનલ વે છે.
હા જયારે ઓનલાઈન શોપિંગ મોર્ડર્ન લાઈફાઈલ માટે છે.
હા એ તો છે બધા પોતપોતાના રૂટીન પ્રમાણે બધા પોતપોતાની ચોઈસ પ્રમાણે અલગ અલગ રીતે શોપિંગ કરતા હોય છે. અમુક લોકો ઓનલાઈન શોપિંગને વધારે પ્રેફરન્સ આપે છે તો અમુક લોકો ઓફલાઈન શોપિંગને. હું કહું તો ડેલી યુઝ માટે ઓનલાઈન અને સ્પેશિયલ વસ્તુઓ માટે ઓફલાઈન શોપિંગ કરવી જોઈએ. તમારું શું માનવું છે?
હા તમે સાચું કહ્યું હું પણ એજ માનું છું બંને પોતાના બેનિફિટ છે બેલેન્સ રાખવો બેસ્ટ છે.
સાચી વાત છે તમારી. સિચ્યુએશન પ્રમાણે આપણે ચુઝ કરવું જોઈએ કે આપણા માટે ઓનલાઈન શોપિંગ બેસ્ટ રહેશે કે ઓફલાઈન શોપિંગ બેસ્ટ રહેશે. બરાબર ને?
હા સાચું કય્યું આ ટોપિક તો એટલો મોટો છે ને કે કલાકો સુધી આપણે વાત કરી શકાય.
સાચી વાત છે. આ ટોપિક જ નહી પણ આ ટોપ મતલબ જે ઓનલાઈન શોપિંગ છે તે ઓફલાઈન શોપિંગ છે. તો જોઓ ને ક્લોથસ, શૂઝ, કોસ્મેટિક, બુક્સ આ બધું ઓનલાઈન પણ મળી રહે છે ને ઓફલાઈન પણ મળી રહે છે. તો અમુક વાર તો આપણે વિચારીએ કે કઈ જગ્યાએથી લેવું બેસ્ટ રહેશે. કેમ કે તમને પણ ખબર છે કે આપણે જે સિટીમાં રહેતા હોય જરૂરી નથી તે ત્યાં કે ત્યાં આપણને જોઈતી બ્રાન્ડ ના શોપ અવેલેબલ હોય જ્યારે ઓનલાઈનમાં આપણે ઘરે બેઠા બેઠા જે બ્રાન્ડનું અને જ્યાંથી મંગાવું હોય ત્યાંથી મંગાવી શકીએ.
હા તમે સાચું કહ્યું. પણ હું માનું છું ઇલેક્ટ્રોનિક્સ છે, બુક્સ છે. એ આપડ ઓનલાઈન ખરીદી ખરીદવું જોઈએ. પણ જેમકે કપડાં છે તે આપણે ઓફલાઈન પસંદ કરવા જોએ. કારણ કે અ અ કારણ કે આપણને તેની સાઈઝ કઈ ખબર નથી, ક્વોલિટી ખબર નથી એટલે.
સાચી વાત છે. એમાં આપણે સાઈઝ, ચાર્ટ, ટ્રાયલ એ બધું જ આપણે ઓફલાઈન કરી શકીએ છીએ. રિયલ ફિટિંગ અને કમ્ફર્ટ તો આપણે જયારે ઓફલાઈન શોપિંગ દુકાનોમાં જઈને કરીએ ને ત્યારે જ આપણને વધુ ખબર પડે છે. સાચી વાત ને?
હા એ તો સાચી વાત છે. તો ચાલો આજની વાતચીત ખુબ સરસ લાગી મને અને ઘણું શીખવા મળ્યું.
સાચી વાત છે. ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ બંનેના પોતપોતાના ફાયદા પણ છે અને અમુક એવા નાના નાના નુકસાન પણ છે. બધા પોતપોતાની રીતે પોતપોતાની પસંદગી પ્રમાણે શોપિંગ કરે છે. મને પણ તમારી સાથે વાતચીત કરીને ઘણું આનંદ થયો ચાલો ત્યારે બાય